ઓ નમસ્તે.
નમસ્તે, કેમ છો?
એકદમ મજામાં, તમે?
હમ્મ, હું, હું મજામાં. આજે મને તારી સાથે સારી આદિતોનો મહત્વ યા વિષય પર. અહ વિસ્તારિત વાત કરવા કરવી છે.
ઓકે વા આ તો ખૂબ સરસ. તનિક જીવન માટે જરૂર વિષય છે હા, કારણકે વ્યક્તિ નું જીવન ઘણી હદ સુધી એની આદતો પર આધારિત હોય છે.
હા, સાચ સાચું છે. આદત નાની વસ્તુ લાગે પણ એ રોજ રોજ જીવનમાં અસર કરે છે. સારી આદત તે જીવનને સુંદર વ્યવસ્થિત અને સફળ બનવાય છે.
એકદમ એકદમ કોઈ વ્યક્ તી ની પહેચાન પર એના શબ્દોથી નથ નહી પણ એની આદતો સ્વભાવ વર્તન અને દિનચર પજેરિયાથી પણ થાય છે.
હા, સારી આદતન શું મહત્વ છે અને અહ પહેલે તો એ સમજાવે કે સારી આદતને એટલું છુ સું
સારી આદવાત એટલે એ બી રોજિંદા બેન વે વર્તન શૈલી જે આપણા શરીર, મન, સ્વભાવ અભ્યાસ, કામ અને શબ્દો માટે લાભદાયક હોય? જેમ કે વેળે ઉઠવું, સ્વચ્છતા રાખવી, સાચું બોલવું, વડીલા ને આદર કરવો, સમયનો સદપયોગ કરો, નિયમિત તો અભ્યાસ કરવું, સ્વસ્થ આહાર લેવો, વ્યાયામ કરવો, બચત કરવી, અ નમ્રાતાથી બોલવી, આ બધી સારી આદત છે.
વાહ એટલું સારી આદત કેવલ એક દો વસ્તુ નહી. એ પણ જીવનથી ઘણી બાજુ સાથે જોડી લે છે.
હા આદત વ્યક્તિ એ ચારિત્રને આકાર આપે છે.
હા, આદત જીવનને કેવી રીતે અસર કરે છે?
જો જો વ્યક્તિ સારી આદતો અપનાવે ને તો એન વ્યવસ્થિત જતા હોય છે એનું સ્વાસ્થ્ય સારું. રહે છે આભ્યાસ અ અથવા કામમાં ધ્યાન રખે છે, શબ્દોનો સારા રહે છે. અને શબ્દ અને સંબંધોને સારા રહે છે. અને એ જીવનમાં આગળ વધ કા લાયક બને છે.
હા એને ખરાબ આદતો હોય તો
તો ઉલટ અસર થાય. આળસ, ગંદક કી સમય, ખરાબ સ્વાસ્ થય, આભ્યાસમાં કમજોરી, પૈસાની બરબાદી સમ સંભોધોમા તનાવ આ બધું આવી શકે. એટલે આદતો જીવન બનાવી પણ શકે અને બિગાડી પણ શકે.
બિલકુલ હમ સાચી વાત છે હહ ભઈ. અન સમય પર ઉઠવાની આદત અ ચલ હવે એક એક સારી આદત વિશે વાત કરીશ. પહેલી આદત વેલા ઉઠવીની આદત ઈયા એ શા માટે જરૂરી છે?
વહેલા ઉઠવાની દિવસ સારો શુરુ થાય બરાબર ને? ફરી સવારનો સમય શાંત, તાજગી ભરો અને ઉપયોગી હોય છે. વહેલા ઉઠનાર વ્યક્તિને વ્યાયામ, પ્રાર્થના અભ્યાસ, ઘરકામ અથવા પ્લેનિંગ માટે વધારે સમય મેળય.
હમ હમ હા જે લોકોને મોડું ઉઠ્યું છે એ લોકાને ઘની વાર ઉતાવળ થાય, કામ લેટ થાય, અને દિવસ વ્યવસ્થિત જાતો હોય છે, અવ્યવસ્થિત જાતો હોય છે.
એકદમ સવારની સાચી શરૂઆત આખા દિવસ પર અસર કરે છે.
હા સાચી વાત હહ સવારને શુરૂઆત અ સા સાચી હોય તો દિવસ સાચો જાય.
બરાબર
આના આનમાં સ બીજી મહત્વની આદત સ્વચ્છતા એ વિશે શું કહીશ?
સ્વચ્છતા સ્વાસ્થ અને સભ્ય જીવનનો આધાર છે.
હમ
રોજ નહાવું, સાફ કપડાં પહેરવા ઘરા સાફ રાખવું, હાથ ધોવા, નખ કાપવા, આસ વા, સફાઈ રાખવી આ બધું બધું ખૂબ જરૂરી છે.
હા સ્વચ્છતાથી રોગથી પન બચી શકે.
હા અને સ્વચ્છ વ્યક્તિ જો માં પન સારા લાગે છે. એના પ્રત્યે લોકામાં સન્માન પન વધે છે.
આવું વાત છે, સ્વચ્છતા સે સમ્માન બી વધે છે સારી વાત.
હા
અન પછી સમય પાડવાની આદત કેટલી મહત્ત્વની છે?
ખૂબ મહત્વની છે. જે વ્યક્તિ સમય પર કામ કરે છે એ વિશ્વસનીય વિશ શવસનીય બને છે સ્કૂલ ઓફિસ મીટિંગ કામ અપોઈન્ટમેન્ટ બધી જગા એ સમય પાડવો જરૂરી છે.
હા વેને કામ પૂરું કરનાર વ્યક્તિ પર લોકોને ભરોસા રાખે છે?
રાખે છે ન.
હમ
રાખે છે હા એકદમ સમય પાડવું એટલે બીજા ના સમય પણ આદર કરવું.
હા સમયથી ચાલો અને સમયથી સાથ દોડો અને સમય એટલું ઇમ્પોર્ટન્ટ છે જિંદગીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ના તો સાચું બોલવાનું એ પણ સારી આદત છે ને?
હા સૌથી સુંદર આદત એક એક છે સત્ય બોલનાર વ્યક્તિ પર વિશ્ વાસ રાખી શકાય જૂઠ બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનાવે છે.
હા કારણકે નાનો જૂથ પણ છાપડ પાછળ ઘણી મુશ્કેલ પેદા કરી દે છે.
બિલકુલ બિલકુલ સત્ય પ્રામાણિકતા અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવ આધાર છે.
હા સાચી વાત અને વડલીનો વડીલો નો આદર કરવાની આદત શા માટે જરૂરી?
કારણ કે એ સંસ્કાર નો ભાગ છે. માતા પિતા, શિક્ષક, વડીલો, અનુભવ વાળા લોકો લોકો એનો આદર કરવો હમ એ પણ આપની સભ્યતા બતાવે જ છે ને
હ હા આદરથી બોલવાનું નમ્રતા રાખવી એની વાત સંભળાવી આમ બધું વ્યક્તિને સંસ્કારી બનવાય છે
અને જ્યાં આદર હોય ત્યાં પ્રેમ અને સમંજન પણ વધે
હા સાચી વાત છે અને અ વિદ્યાર્થીઓ માટે આદત અ આદતોને સપથી જરૂરત છે અને વિદ્યાર્થી ન નિયમિત અભ્યાસ અને મહેનત કરના કેટલા જરૂરી છે?
નિયમિત અભ્યાસ અને ધ્યાન બી સાંભળનું સમય પર હોમવર્ક કરવું પ્રશ્ન પૂછવ ની આદત પુ પુસ્તક વાંચવું વાળસ ન કરો આ બધી આદતો વિદ્યાર્થી જીવનમાં ખૂબ જરૂરી છે
હા પરીક્ષા નજીક આવે ત્યારે એકદમ અભ્યાસ કરવા કરતે રોજ થોડો થોડો અભ્યાસ વધારે સારો.
હા એકદમ નિયમિત તથા સફળતા નું રહસ્ય છે.
અને નિયમિત પડવા બેઠો તો અ એક્ઝામ માટે જદા હાર્ડવર્ક ના કરવું પડે
બરાબર
હા અને વાસનાની આદત શા માટે મહત્વની છે?
વાચન થી જ્ઞાન વધે છે ને ભાષા સુધરે છે વિચાર શક્તિ વધે છે અને વ્યક્તિની સમજ ઓડી બને છે પુસ્તક સમાચાર પ્રેરણાદાયક લેખ જીવન ચરિત્ર આ બધું જીવનને સમૃદ્ધ બનાવે છે
હા મોબાઈલ પર કેવલ સમય બીતવાનું કરતા રોજ થોડું વાંચવાનું ખુબ સરસ વિચાર છે.
હા વાચન મનને પણ શાંતિ આપી છે ને.
હા વાચન ના મન શાંત થાય. અને ઘણી બધું વિચાર વધે છે નોલેજ વધે છે. નવું નોલેજ મળે છે વાસનાની આદત બઉુ ઘણી સારી આદત છે. હા વિદ્યાર્થી માટે તો બહુ ઘણી સારી આદત છે વચના
બરાબર હા ખુબ મહત્વની સમય પર ભોજન કરવું પૌષ્ટિક આહાર લેવો ખુબ
બોલો ની
ની ની સારી આદતો ખાવા પીવાની આદતને પણ આવે. આવે ના
હા સાદ આવે છે ન.
હા ખુબ મહત્વની સમય પર ભોજન કરવું પૌષ્ટિક આહાર લેવું ખુબ તેલ મસાલો વાળવાની જંક ફૂડ ઓછું ખાવું. ફળ શાકભાજી લેવી પાણી ખુબ પીવું આ સારી આદતો સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
હા જો ખાવાની આદત ખરાબ હોય તો સ્વાસ્થ્ય પર સીધા અસર પડે છે
એકદમ એકદમ શરીર સાચવવુ ન હોય તો ખોરાક સાચું હોવું જરૂરી જ છે હા.
હા આજ નું તો શરીર આમ શરીર ને મંદિર જો એ સાફ રખવું પડે છે. એટલે માટે સાફ ખાવાનું ટાઈમ પેક ખાવાનું ટાઈમ પે સોવાનું આ સારી આદતે અ ઘણી આ ઘણી સારી આદતે છે.
બરાબર ચલો આ તમારી જોડે વાત કરોને ચા ચાલુ લાગે છે.
આનંદ મેળો હા હા ચાલો મળીશું બાય હા હા